તો.
હા મિત્રો મારો અવાજ આવી રહ્યો છે?
હા મિત્રો તમારો અવાજ સારી રીતના આવી રહ્યો છે.
કેમ છો તમે?
હા હું મજામાં જ છું.
તમારા મિત્રો કેમક છે સારા છે?
હા મિત્રો પણ સારા છે.
ઘરે કેવું ચાલે છે?
ઘેરે એમ તો અત્યારે હું હોસ્ટેલમાં છું. પણ ઘરે ફોન કર્યો હતો તો ઘરે પણ બધું સારું જ ચાલે છે.
હોસ્ટેલમાં છો એટલે તમે કોલેજ કરો છો?
હા મારું અહીં કોલેજ ચાલી રહી છે ચીખલીમાં. અને હું હોસ્ટેલમાં રહું છું.
હમ હા તો તમે હવે ફ્રી જ છો?
હા હું અત્યારે ફ્રી જ છું કારણ કે આજે રવિવાર છે એટલે આજે કોલેજ પણ બંધ છે તો આજે હું ફ્રી જ છું
તો તમે મને થોડો સમય આપશો તમારો
હા જરૂર.
તો મિત્ર આજે આપણે મોબાઈલ નું મહત્વ વિશે થોડું સમજીએ, સાથ આપશો?
હા જરૂરથી.
તો મિત્ર આજે જો કોઈ વ્યક્તિ પોતાના મોબાઈલ ફોન ઘરમાં ભૂલી જાય તો તેને આખો દિવસ કઈક અધૂરું લાગવા લાગે છે. આજ બતાવે છે છે કે મોબાઈલ આપણા જીવન નો કેટલો મહત્વનો ભાગ બની ગયો છે. એક સમય હતો જ્યારે લોકો એકબીજા સાથે સંપર્ક કરવા માટે પત્ર લખતો લખતા હતા. એક ગામ થી બીજા ગામ કે એક રાજ્યથી બીજા રાજ્ય સુધી સમાચાર પહોચા પહોંચતા ઘણા દિવસો લાગતા હતા. પછી લેડલાઇટ લેડલાઈન ફોન આવ્યો અને આજે સ્માર્ટફોન ના યુગમાં આપણે માત્ર થોડા સ દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલી વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ ટેકનોલોજી એ દુનિયાને ખરેખર ખૂબ નાની બનાવી દીધી છે. મોબાઈલ ફોનનો સૌથી મોટો ફાયદો એ છે, કે તે લોકોને એકબીજા સાથે જોડીને રાખે છે. આજે દેશ વિદેશમાં રહેતા પરિવારજ નો સાથે પણ વિડીયો કોલ દ્વારા વાત કરી શકાય છે, તેમની ખુશી અને દુઃખ માં તરત જ ભાગીદાર બની શકાય છે. વિદ્યાર્થીઓ માટે ખુ મોબાઈલ ફુન જ્ઞાનનો ખજાનો છે. અજી મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન ક્લાસ ઈ બુક્સ, શિક્ષણ વિડીયો,... શબ્દકોસ, પરીક્ષાની તૈયારી અને નવી નવી માહિતી સરળતાથી મયી રહે સે. કોરોના મહામારી દરમિયાન લાખો વિદ્યાર્થીઓએ મોબાઈલ દ્વારા જ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. આ બતાવે છે કે યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો મોબાઈલ શિક્ષણનું શક્તિસાળી સાધન બની સકે સે. તો મિત્ર મોબાઈલ દ્વારા આપણે છ્રી દેશ ના સમાચાર મિન્ટોમાં જાણી સકીએ સીએ. હવામાનની માહિતી રમત-ગમત ના પરિણામો, સરકારી યોજનાઓ..... નોકરીની માહિતી અને નવી શોધ વિશે તરત જ જાણકારી મે શ કેસે. આજના ડિજિટલ યુગમાં મોબાઈલ બેંક પણ બની ગયો સે. હવે બેંકમાં લાંબી લાઈન ઉભી રહેવાની જરૂર નથી. મોબાઈલ દ્વારા પેઈસા મોકલી સકાય સે. મિલ ભરી સકાય સે. મોબાઈલ રિચાર્જ કરી સકાય સે અને ટ્રેન અને બસને ટિકિટ પણ બુક કરી સકાય સે અને ઓનલાઈન ઓં ખરીદી પણ કરી સકાય સે. તો તમે મને થોડુક કસો.
હમ્મહ. તમે જે પણ વાતો કરી તે બધી સાચી જ છે, કે મોબાઈલે આપણું ઘણા બધા કાજકા આપડણા સરળ બનાવી દીધા સે. જેમકે તમે કીધું તેમ, કે પેલા ના મોકલતા હતા, જે પહોંચવામાં બે થી ત્રણ દિવસ કાતો એના કરતા વધારે સમય પણ લાગી જતો હતો. તો આપને કોઈ અર્જન્ટ કામ હોય, તો એ આપણું થઈ શકે તેમ ન હતું. જ આજે ફોન ન આવવાના કારણે, આપણે મોબાઈલ ફોન અને ઇન્ટરનેટની સુવિ તેના કારણે જયારે આપણે ઈચ્છીએ, ત્યારે આપણે કોઈ પણ કાર્ય કરી સકીએ છીએ. મતલબ એમની જાતે વાતો કરીને, એમને જાણ કરી સકીએ છીએ. થોડીક ખૂબ જ સારી એવી સુવિધાઆ આપને મળી છે. મોબાઈલ ફોનની જો ને એમાં પણ આપણે મોબાઈલ ફોન દ્વારા ઘણી બધી એવી માહિતીઓ પણ મેળવી સકીએ છીએ. જેમ આપણે અત્યારે હાલમાં કોન કોલેજ્જ કરીયે જ છીએ, તો આપને ઘણી બધી એવી માહિતીની જરૂર પડતી હોય છે, જે આપને મોબાઈલ દ્વારા મળી રે. કે હોય છે. એમ્મા એની સ એક બીજી બાજુ જોઈએ, તો એમાં ઘણા બધા ડી ટેક્સન પણ હોય છે. જેમ કે, અવે ઇન્સ્ટાગ્રામમાં આપડણે રીલ્સ જ જોયા કરીએ. કા તો યુટ્યુબમાં રીલ્સ જોયા કરીએ, તો એક આપણો દુરુપયોગ પણ થાય છે. જે આપને બગાડે પણ છે પણ એની જગ્યાએ જો આપણે સારી રીતના સમજીને એનો સદુપયોગ કરીએ અને એમાં જાણવા જેવી બાબતો જોઈએ, એનાથી આપણે માહિતી લઈએ તો એક આપણને ખુબ જ ઉપયોગી સાધન છે જે આપણને નવી બાબતો તો શીખવે છે, એમાંથી આપણને ઘણું બધું શીખવાનું પણ મળે છે એમાં તમે કીધું તેમ કે અત્યારે તો ઓનલાઈન ક્લાસીસ પણ ચાલે છે, તો આપણને કોલેજ ની સાથે સાથે બીજું ક બીજું કઈ શીખવું હોય તો એ પણ આપણે એના દ્વારા શીખી શકીએ છીએ તો એમાં આજના ડિજિટલ યુગમાં મોબાઈલ એક ખુબ જ ઉપયોગી સાધન છે ને એમ તો દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન આજના સમયમાં હોય જ છે તો એ એક ખુબ જ સારી એવી બાબત કહેવાય. જો એનો સદઉપયોગ થાય, તમે બીજું કઈ કેવા માંગો છો
હા, મિત્ર જરૂરથી એમ જોવા જઈ તો મોબાઈલ ફોન નો ઉપયોગ આરોગ્ય ક્ષેત્રમાં પણ ઘણો ઉપયોગ થાય છે ઘણા લોકો ઓનલાઈન ડોક્ટરની સલાહ લેશે હોસ્પિટલમાં અપોઈમેન્ટ બુક કરે છે અને આરોગ્ય સંબંધિત માહિતી મેળવે છે આપત્તિના સમયે એમ્બ્યુલન્સ અથવા પોલીસને તરત જ સંપર્ક કરી શકાય છે મોબાઈલ ખેડૂતો માટે પણ ઉપયોગી શે તેઓ હવામાનની આગાહી બજારના ભાવ ખેતીની નવી પદ્ધતિ અને સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવી શકે છે જો વ્યવસાયમાં મોબાઈલ નુ ખૂબ મોટું યોગદાન છે વેપારીઓ ગ્રાહકો સાથે સંપર્કમાં રહેશે ઓનલાઈન મિટિંગ કરે છે, અને પોતાના વ્યવસાયને સમગ્ર દેશમાં કે વિશ્વમાં પહોંચાડી શકે શે તો મિત્રો મોબાઈલ મનોરંજનનું પણ એક ઉત્તમ સાધન છે. ગીતો સાંભળવા પિક્ચર જોવા, ફોટોગ્રાફી કરવા, વિડીયો બનાવવા અને પોતાના ખાસ પ્રસંગોની યાદીને, યાદોને સાચવવા માટે ખૂબ ઉપયોગી શે પરંતુ મિત્રો દરેક વસ્તુની જે મોબાઈલના પણ કેટલાક ગેરફાયદા હોય છે વધારે મોબાઈલ વાપરવાથી આંખોમાં દુખાવો, માથા નો દુખાવો ઊંઘમાં તકલીફ અને માનસિક તણાવ જેવી પણ સમસ્યાઓ થઈ શકે શે થઈ શકે શે, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ એક નાની બેદરકારી મોટો અકસ્માત સર્જી શકે શે તો મિત્ર મોબાઈલ સારો છે કે ખરાબ તે તેના ઉપર આધાર રાખે શેજો આપણે તેનો ઉપયોગ અભ્યાસ જ્ઞાન અને વિકાસ માટે કરીએ તો તો તે આશીર્વાદ છે. જો તેનો દુરપયોગ કરીએ તો તે નુકસાનકારક સાબિત થઈ શકે સે તો આપણે રોજ થોડો સમય મોબાઈલ થી દૂર રહીને પરિવાર સાથ થી વાત કરવી જોઈએ પુસ્તકો વાંચ તો જોઈએ રમત ગમતમાં ભાગ લેેવ જોઈએ અને કુદરત સાથે સમય પસાર કરવો જોઈએ, જીવનમાં સંતુલન જ સૌથી મહત્વનું છે. તો ચાલો આપણે આજે એક સંકલ્પ કરીએ, મોબાઈલનો ઉપયોગ સમજદારીથી કરવુ સમયનો સદપયોગ કરીશું અને ટેકનોલો જીને જીવન સુધારવાનું સાધન બનાવીશુ મોબાઈલને તમારા હાથમાં રાખો તમારા મન મન પર નહી મોબાઈલનું સદઉપયોગ જ સાચી પ્રગતિ સે મોબાઈલ એક શક્તિ સે તેનો ઉપયોગ સમજદારીથી કરીએ તેથી તમે થોડો એના વિશે કશો
હા એમ તમે બધી સાચી જ વાત કીધી કે મોબાઈલ આપણને મનોરંજનનું પણ એક ખૂબ જ એવું સાધન મતલબ સારું સાધન છે એમાં આપણેે ગીતો સાંભળી શકીએ મુવી જોઈ શકીએ ને આપડું મન ફ્રેશ કરી શકી કયે એ કરીને જયારે આપણને અત્યારે ભણતા છીએ તો કેટલીક વાર વાંચી વાંચીને આપડું મગજ પણ દુઃખવા લાગે છે તો ત્યારે આપણને એમાંથી ગીતો સાંભળીને આપડું મનને ફ્રેશ કરી શકીએ છીએ ને મોબાઈલ ફોન આવ્યા બાદ આપણના ઘણા બધા કામોમાંથી આપણને સમય વધારે આપણે બચાવી શકીએ છીએ કારણ કે તમે કીધું તેમ કે બેંકમાં આપણે હવે લાંબી લાંબી લાઈનોમાં રહેવાની જરૂર પડતી નથી ને ખેડૂતોને પણ કઈક કાર્ય કરવું હોય તો એ ઓનલાઈન ઘણી બધી માહિતી પણ મળી રહેતી હોય છે તો દરેક ફિલ્ડમાં અને દરેક વ્યક્તિને મોબાઈલ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે અને દરેક વ્યક્તિ એનો આજના સમયમાં ઉપયોગ કર તો જોઈશે તો તમે વધારે કઈ કહેવા માંગો છો?
ના ના હું તો બસ હવે અંતમાં એટલું જ કહીશ કે મોબાઈલ એક સાધન સે એ દીવન નથી ટેકનોલોજીનો સદઉપયોગ કરો દુરુપયોગ નહી એટલુ જ હું અંતમાં કહીશ તો તમે તમારો કિમ તી સમય મને આપ્યો એના બદલ હું તમારો આભાર માનું સુ.
તમે પણ મોબાઈલ વિશે ઘણી સારી એવી વાતો કરી અને મને પણ ખુબ જ જાણવા મળ્યું અને ખુબ જ વાતો કરીને મજા પણ આવી. તો હવે આપડે વિરામ લઈએ.
ચાલો તો મળીએ.
હે